હાલો.
કા
હા, કેમ છો?
બસ મજા મજા મ. કેવું ચાલે?
બસ બસ તમે તો ફોન જ નથી કરતા અમણાંથી.
અરે અત્યારે તો એટલા બીઝી છીએ ને કે ભઈ વાત જવા દે ને આજે તો હું સ્કૂલ ગેલો આજે સવારે. મારે જરાક સ્કૂલમાં કામ હતું તો સ્કૂલમાં જયા એટલે એટલે જયારે સ્કૂલમાં જેવા પોઇચા એટલે સ્કૂલના જૂના દિવસ યાદ આવી ગિયા કે પહેલા જે આપણે ત્યારે કેટલી મજા આવતી હતી.
અરે રે પેલા જે સ્કૂલો હતી સ્કૂલો ના શિક્ષકો હતા આપડા જે મિત્રો હતા એ આખું એક વાતાવરણ જેટલું અદભુત ન અ રમણીય ને હતું કે યાદ કરીએ ને તો આપણને એવું થાય કે એ દિવસો ત્યાર ખરેખર આપણા સોના ના દિવસો હતા કે નવા નવા સ્કૂલમાં જઈએ કોઈ ચિંતા ની બિંદાસ હરવું ફરવું મિત્રો સાથે ગપ્પા મા
સો ટકા સો ટકા તમે જે વાત કરી કે ભાઈ આપણે જે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પેલાં આપણું જ્યારે સ્કૂલમાં થતું હતું એડમિશન ત્યારે સ્કૂલે જવા માટે આપણે નાટક કરતા કે ભાઈ કે ભાઈ રેવા દે આજે નથી જવું નથી જવું. ધીમે ધીમે આપણે સ્કૂલમાં દા ખલ થાતા ગીયા. પછી સ્કૂલમાંથી આપણને જે એડમિશન મલી ગિયું પછી આપણે જ્યારે આપણા નવા નવા આપણા આપણા મિત્રો બનતા ગીયા પછી આપણે જે સ્કૂલમાં એમ ની રીઈએ તો આપણને એમ થાય કે ભાઈ કેમ આજે આજે કેમ સ્કૂલમાં નહીં ગીયા એમ.
હમ સાચે શરૂઆતમાં આપડે નવા નવા ભાઈબાંધુ હોય નવા નવી બેનપણીઓ હોય એટલે મિત્રતા ધીમે ધીમે થાય પછી ખબર પડે પછી આપડું એક મસ્ત ફ્રેન્ડ સર્કલ બની જાયને પછી તો આપડું તો જાણે એમ રાજ્ય બની ગયું હોય ને એવું લાગે ક અને અમે લોકો તો કેવું કરતા ખબર છે સ્કૂલમાં અમાર લોકોની એમ છોકરીઓની એક એવી ગેંગ અલગ હોય, બીજા છોકરાઓની અલગ ગેંગ હોય, પછી બીજી સ્પોર્ટસ વાળા હોય એ લોકો પોતાનું એક ગ્રુપ અલગ બનાવ પછી કઈ બી જાય ને તો બધા એકદમ ઝઘડે ને બોલાચાલી કરે ને કેટલીક તો મારામારી કરે એટલે બીજા લોકો તો એટલી વાર હસેવ હસુ બી આવે દુઃખ બી થાય અને કેટલાક લોકો તો આ બધી મસ્તી નો આનંદ પણ લે.
સો ટકા એટલે આપણ તો એવું જ લાગે કે આપણે કે આપણે સ્કૂલમાં જતા હતા આપણે તો ભણવામાં ધ્યાન ઓછું આપતા પણ આપણે મેઇન આપણે એવું એવું જોતા હતા કે ભઈ કે ભાઈ રમવાનો પીયડ કાઢે મલે પછી આપણે ગામ પર રમીએ એકબીજા હાથે મસ્તી કરીએ.
હમ. મન સ્કૂલ ના જે છ થી સાત પ્રિયડ હોય ને એમાંથી તો પી ટી નો પ્રિયડ હોય ને એ દિવસે તો અમે કોઈ દિવસ સ્કૂલમાં રજા જ ના પાડીએ. કેમકે પી ટી ના પ્રિરડમાં સર અમને ક્લાસ ની બાર મેદાનમાં રમવા લઇ જાય પછી કેટલી મસ્ત-મસ્ત ગેમો રમાડે ને. તો બહુ મજા આવે લંગડી રમાડે, પકડદાવ રમાડે, ખો-ખો રમાડે અને કેટલીક વાર સર સારા મૂડમાં હોય ને તો કે તમા
સો ટકા. સો ટકા બિલકુલ જે તમે વાત કરી કે જે પ્રમાણે સ્કૂલમાં જે પ્રમાણે આપણે આનંદ આવતો હતો કે પી ટી માં જ્યારે લેક્ચર આપે ત્યારે આપણને જે આપણે સર રમવા મોકલે ત્યારે આપણે એટલી બધી આપણે ક્લાસમાં કુદમ કુદમ કરીને આપણે રમવા જતા હતા કે જ જ્યારે લેક્ચર પતે તા હુદી આપણે રમતા હતા પછી સર લોકો આપવાને બોલાાઈ લેક્ચર નવો ચાલુ થવાનો તમે લોકો ક્લાસમાં આવો એમ
હમ પછી સ્કૂલમાં કેવું થાય ખબર છે આમ રેગ્યુલર બધા ક્લાસીસ ના દિવસો ચાલુ થઈ ગયા પછી સર કે ચોલો આ મોનિટર બનાવવાનું છે આપડ એલે બ મજા આવતી કે આ કોણ મોનિટર બનશે કોણ મોનિટર બનશે પછ બે હજાર છોકરાઓની વધારે ઈચ્છા હોય તો સર કે ચો આ પછી થી પાડીશું જેના વોટ વધારતો હશે એ છોકરાને આપ મોનટર બનાવીશું એટલે પછી મોનિટર બી બનાવવા માટે કેટલુંક નાર્મિ એમ ઇલેક્શન જેવું કરવામાં આવતું પછી જે બી છોકરો જીતી ના હોય એટલે પછી કે પાર્ટી આપો પાર્ટી આપો એટલે ચોકલીટ આપે બીચારો છોકરો આખા ક્લાસમાં મોનીટર બનાને એટલે એવી મજા આવતી હતી ત મોનિટર બને છે એટલી ખુશી જાય જાણે પ્રધાનમંત્રી ના બની ગયા હોય એવું લાગે
સો ટકા હવે તો જયારે તમે સ્કૂલમાં જુઓ તો જયારે લોકો તમાવા લોકો એ વ્યવસ્થિત એ લોકોને પ પ્રવેશ ઉત્સવ કરવામાં આવે એ લોકોની વસ્ લોકોને ચોપડાં છે પછી યુિફોર્મ લોકોને આપવામાં આવે આવે લોકો જે લોકો આવે પ્રવેશ ઉત્સવ કરવા એ લોકોને સ્કૂલમાં જ ચોપડાં આપે સ્કૂલમાં જ કપડાં આપે બધું કે કદાચ કોઈ ગરીબમાંથી આવતું હોય તો એ લોકોને પોલું બહાર ચોપા લવા જવું નહીં પડે સ્કૂલમાં જ આપવામાં આવે પછી કપડાં યુનિફોર્મ ફોમ છે પછી એ લોકોને નોટ છે પેન છે પાઉચ છે બધું એ લોકો ટ્રસ્ટ તરફથી આપવામાં આવતું છે અહીંયા એવી એવી સિસ્ટમ છે અહીંયા તોળ
ના ના સાચી વાચ છે કરાવ છે ગરીબ વર્ગ ગરીબ વર્ગના છોકરાઓ મજૂર વર્ગના છોકરાઓ અને દેશના બધા જ બાળકો આપણો દેશ આગળ વધે એકત નરેન્દ્ર મોદી અને બીજી આપડી સરકારે બહુ જ એવું સારા સરકારી સ્કૂલો માં બધી વ્યવસ્થા ગોઠવી જે બી સરકારી સ્કૂલમાં છોકરું જાય તો એને કપડાં આપો ચોપડા આપો અને સારું ભોજન બી આપે છે કે બપોરે મધ્યાહન ભોજન બી આપે છે કે જેથી છોકરાઓ સારું ખાય ને સારું સ્વાસ્થ્ય રહેે અને સારું ભણી શકે એટલે ધીમે ધીમે જે મને એવું લાગે છે કે પ્રાાઈવેટ સ્કૂલો ખરેખર આજના જમાનામાં નથીતી ને તો બહુ સારું હતું અત્યારે પ્રાાઈવેટ સ્કૂલો ના ખર્ચા એટલા બધા વધી ગયા છે એની ફી એટલી બધી વધી ગઈ છે હમ
ઓકે પહેલાંમાં જુઓ પહેલાં આપણી સ્કૂલમાં સાદા બોડ હતા
હમ નાના બરાબર છે એટલે ટેકનોલોજી બી બદલાય છે સ્કૂલ ના નિયમો બી બદલાય છે હમ હમ એટ છોકરાઓને બી આનંદ આવે મોજ મસ્તી સાથે ભણતા જાય રમતા જાય અને જ્ઞાન મેળવતા જાય
સાચી વાત છે અને બીજું કે હવે તો સ્કૂલમાં ઘણી બધી સ્પર્ધાઓ રાખવામાં આવે જેમ કે તમે જુઓ કે હમણાં મેંદડી સ્પર્ધા રાખે પછી વેશભૂષા સ્પર્ધા રાખે એવી બધી સ્પર્ધા આપણી સ્કૂલમાં થતી હતી એ વખતે બહુ મજા આવતી હતી આપણને એ બધી સ્પર્ધામાં ભાગ લઈ આપણને નંબર આવે આપણો જે આપણને ઈનામ મળે એ વખતે ક આનંદ જ પહેલો હતો આપણો
હા એક કરું પછી અલગ અલગ ડે ઉજવવામાં આવે આજે ટીચર્સ ડે છે કાલે ફાધર્સ ડે છે સ્ટુડન્ટસ ડે છે પછી વુમન્સ ડે છે પછી સ્કૂલ મજાર વર્ષ પૂરું થવા આવે વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં એટલે ખબરસ નહી બધી તુ આયોજન કરવામાં આવે પછી એના માટે છોકરાઓમાં ડાન્સ કોમ્પિટિશન ગરબા મનોરંજન ના કાર્યક્રમો નાટકો ને બધું સ્કૂલ માંથી જ કરડવામાં આવેટલે છોકરાઓને બી એટલી મજા આવે આખું વરષ ભણે ને હોયય છેલ્લા દિવસ મોજ મસ્તી કરવાનીને એન્જોય કરવાની
એટ અમુક સ્કૂલમાં તો દિવાળીની બી ઉજવણી કરવામાં આવે છેતં સ્કૂલના મોટા મેદાજમાં દિવાળીના કે ભાઈ દિવાળીની જ્યારે ઉજવણી કરે છે રંગોળી સ્પર્ધા રાખે પછી અમુક સ્કૂલમાં તો એવું હતું કે ભાઈ કે ભાઈ તમારે મસ્ત ફટાકડા લાવવાના છે અને દિવાળીના દિવસથી ફટાકડા ફોડવાના સ્કૂલમાં બી એટલે ઘરે તો ફોડતા જ હોએ પણ આપણે એક એક સ્કૂલમાં આપણને મજા ઉજવવાની કે ભાઈ સ્કૂલમાં બી દિવાળી દિવાળી ઉજવેએ સ્કૂલમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે જેથી સ્કૂલમાં બી એ વખતે ગરબાને બધું રાખતા હતા પછી ઉત્તરાયણની ઉજવણીવામાં આવતી છે સ્કૂલમાં
હા હવે તો કેવું છે દરેક સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી કરવા જન્માષ્ટમી આવેલી છે તો કૃષ્ણ ભગવાન નો આખો જન્મોત્સવ નાટક રૂપે એવી રૂપરેખા બનાવીને છોકરાઓ દ્વારા ભજવવામાં આવે પછી આવે છે ગણેશ ચતુર્થી એલે ગણેશ ચતુર્થી જી મહત્વ છોકરાઓ દ્વારા સમજાવવામાં આવે અને એમના દ્વારા વેશભૂષા કરીને ગણપતિ ભગવાન બનાવવામાં આવે એમની આરતીને બધું કરવામાં આવે એવી રીતે દરેક તહેવાર ના સ્કૂલ માં ઉજવવામાં આવે કે જે દરેક છોકરાઓ દરેક તહેવાર થી આપડી ધાર્મિક સંસ્કૃતિથી જોડાય.
સ્કૂલમાં એવું હોય કે ભાઈ આપણે જય્યારે અમુક વાર એવું થાય કે આપણે ધોરણ એક થી એક થી આઠ આપણે અમુક અલગ સ્કૂલમાં જોઈએ પછી નવ થી બાર આપણે બીજી સ્કૂલમાં જવાની હોય ત્યારે આપણે જય્યારે સ્કૂલ બદલાય ત્યારે આપણને એમ થ માા નવા મિત્રો બનાવવાના નવા શિક્ષકો આવે એટલે આપણને થોડુંક એ થાય
હા તમને જે સ્કૂલ બદલવાની વાત પરથી બી સાચી વાત છે એક મસ્ત વાત મને યાદ આવી છે એમાં કેવું હોય દસમામાં હોય એટલે અમારે બારમા થી બીજી સ્કૂલ માં જવાનું હોય અગિયાર બાર થી એટલે અરો વિદાય સમારંભ કરવામાં આવે એટલે પછી વિદાય સમારા વખત કેટલાક છોકરાઓને તો એટલું દુઃખ થતું હોય ને તો આમ બોલતા બોલતા રડું બી આવી જાય કે ના સર અમારે આ સ્કૂલ છોડી નથી જોયું એટલ એવું સાચી બત છે કે જયારે એક શાળ આપણે ઘર જેવું થઇ ગયું હોય છે. લા પર છોડીને જતા મન નથી થતું
જયારે આપડ બાર ધોરણ પછી આપણને એવું થાય કે કેી સ્કૂલમાં છું ખ આપણે આવા મળે પછી સ્કૂલમાંયા પછી કોલેજમાં આવવાનું હોય ત્યારે આમ કોલેજમાં આવ્યા પછી આપણે જે બી જ્યારે કોઈ કામ સ્કૂલમાં ટીચર આપવાના શું ના આપણાગને હ
અને સ્કૂલ માંથી કેવું હોય તો કેટલાક નિયમો સ્ટ્રીક ભી હોય કેટલાકમાં આપડે છૂટછાટ ભી લઈ લઈએ કે સર આજે મને પેટમાં દુખા છે છેલ્લા બે પીરિયડ છે તો મારી પેટમાં દુખ તો એમ કઈ ખોટું બોલીને રાજા લઈને ઘરે ભાગી જઈએ પછી ઉજવા હોય એટલે એ દિવસે સ્કૂલમાં કેવ હોય ફ્રી ડ્રેસ પહેરના દિવ યુનિફોર્મ નહી પહેર તમા રંગીન કપડા પહેર એલે અમે બધા એટલી બધી કોમ્પિટિશન કરીને અંદર છો કર્યું કે ભ તું આજે સરસ ડ્રેસ પહેનાવજે તું કાં તો પે પજે કોઈ મસ્ત પંજાબી શૂટ પહેન આવજે આપડે બધા વાત કરીશું ધમાલ કરીશું એ એ ના બાણપણમાં ના સ્કૂલ ના જે દિવસ છે તને બહ
અને અમુક ઉ મોટેમ મોટ તો તમને ફાયદો છે કે આપણા બા એના શિક્ષકો આપણને વર્ષો પછી મળે જ્યારે આપણને ત્યારે એ શિક્ષકો આપણને યાદ રાખે કે ભાઈ હા આ આપડી સ્કૂલ ન વિદ્યાર્થી
હમ ના ના સાચી વાત હું બી મારું કઈક કામ છે સ્કૂલ માં તો હું ભી કાલ જવાની છું નહી મારી સ્કૂલને હું આટો મારતી આવીઈશ એટલે મારા હજુના દિવસો મને યાદ આવે તમારી જોડે સ્કૂલ ની વાત તો કઈ ને આનંદ થયો ચલો પછી મળીશું આવજુ
આપણે આપણે આપણે વાતને બૂકવ ખૂબ મજા આવી અને સ્કૂલ વિશે બી એકદમ નવી વસ્તુ જાણવા મળેલી તમારી પાસેથીી એ માટે આપણ વાશની ખાલી